હલો.
હલો.
હલો.
હાલો મારો અવાજ સંભળાય છે?
હા છે.
હા હા બોલો બોલો.
હલો કેમ છો મજામાં?
હા બસ મજામાં.
હા મજામાં. બસ બધું બરાબર છે.
હ બસ કઈ નહીં આતો હું મારા દાદા દાદી જોડે બેઠી હતી તો બધી વાતો કરતા હતા જૂના જમાનાની અને અત્યારની મતલબ અત્યારના જીવનમાંને આગળના જીવનમાં કેટલો ફરક આવ્યો છે.
હા એ તો વાત સાચી છે.
કારણ કે સમય સાથે જીવનશૈલીમાં ઘણા ફેરફારો આવ્યા. એ જૂના જમાનામાં તો કેવું ઘરનું તાજું પૌષ્ટિક અને ઋતુ પ્રમાણે જમવાનું જમતા હતા. અને આજે આધુનિક સમયમાં તો ફાસ્ટ ફૂડ પેકેટ બંધી વસ્તુ અને બહારનું ભોજન વધારે લોકો ખાય છે.
હા એ તો સાચી વાત છે અને સમય સાથે આમ જીવન શૈલી બદલાય છે પરંતુ જીવનના જે મૂળ મૂલ્યો છે એ ક્યારેય બદલાતા નથી.
હા સાચ
આધુન હા આધુનિકતા આપણને આમ સુવિધાઓ પૂરી પાડે છે જયારે જુના જમાનાની જીવનશૈલી આપણને આમ સંસ્કાર અને સંતોષ શીખવે છે.
હા હા એ તો સૌ સાચી વાત કીધી તમે. અને જૂના જમાનામાં તો કેવું કે વધુ શારીરિક શ્રમ કરવા કરતા હતા લોકો ચાલવાનું ખેતી ને અને કસરત જેવી જીવનશૈલી હતી હવે આ આજના જમાનામાં તો કેવું કે બધાનું બેસાડું જીવન વધારે છે. કેવ કે સ્ક્રીન ટાઈમ વધારે હોય અને તો બધાને એમ જીવનશૈલી સંબંધિત લાકોમાં પણ ઘણો વધારો થયો છે.
હા એ તો સાચી વાત છે. આજે આપડે આમ ટેકનોલોજી ઇન્ટરનેટ મોબાઈલ ફોન અને આધુનિક સુવિધાઓથી ઘેરાયેલા છે. બીજી તરફ આમ જુના જમાનામાં લોકો સરળ જીવન જીવતા હતા. અને કુદરત ની આમ નજીક રહેતા હતા.
એ તો સાચી વાત છે લોકો ત્યારે ઘણું કુદરતની નજીક રહેતા હતા. આખો દિવસ બહાર કામ કરે ખેતરમાં આજકાલ તો લોકો કેવું કે ફોનમાં અને લેપટોપમાં કોમ્પ્યુટરમાં પોતાનો આખો દિવસ કામ કરતા હોય છે. સવારથી સાંજ સુધી.
હા એ તો સાચી વાત છે અને પહેલાના જૂના જમાનાની જે જીવનશૈલી હતી એમાં સંબંધોને પણ એટલું બધું આમ મહત્વ દેવામાં આવતું હતું.
હ સાચી વાત છે પહેલાંના જમાનામાં કેવું કે લોકો સંયુક્ત પરિવારમાં કે રેતા સાથે એકબીજા સાથે સમય પસાર કરતા હતા હવે આજના જમાનામાં કેવું લોકો એકલ પરિવારમાં વધારે રહે છે કારણ કે લોકો કોઈ કામ કરવા માટે કશે બહાર જવું પડે છે ભણવા માટે બહાર જવું પડે છે એના કારણે એટલે હવે સંયુક્ત પરિવાર થોડા ઓછા જોવા મળે છે. અને પહેલાના સમયમાં કેવું હતું કે મર્યાદિત સાધનો હતા ટેકનોલોજી માટે એટલે સૌ સરળ જીવન હતું. હવે આજના આધુનિક સમયમાં તો મોબાઈલ ઇન્ટરનેટ અને બધું જ એઆઈ દ્વારા કામ થઈ જાય છે એકદમ સરળ અને ઝડપી. પહેલાના સમયમાં તો. કોઈ પણ કામ હોય કે એવું હોય તો આપણે ઘણી રાહ જોવી પડતી હતી દિવસો દિવસો સુધી કોઈ જોડે વાતો કરવી હોય તો પણ દિવસો સુધી એમના પત્રોની રાહ જોવી પડે હવે તો કોઈ જોડે વાત કરવી હોય તો તરત જ વિડીયો કોલ કરી અને વાત કરી શકાય છે.
હા એ તો સાચી વાત છે અને જુના જમાનાની જીવનશૈલી ખુબ સાદી અને સંતુલિત હતી લોકો આમ વહેલા હુઈ જતાં વહેલા ઉઠતા નિયમિત મહેનત કરતા અને જે કુદરતી ખોરાક છે ને એ લેતા હતા.
હા સાચી વાત છે આજકાલ તો બાળકોને અને ઇવન યુવાનોને પણ બહારનું ભોજનનો એટલો રસ હોય છે કે એ લોકો ઘરે ખાવાનું અ પસંદ જ નથી કરતા.
હા એ તો સાચી વાત છે.
અને જૂના જમાનામાં શિક્ષણ મૂલ્યો અને ગુરુનો આદર પણ ઘણો હતો. હવે આજના આધુનિક સમયમાં તો ટેકનોલોજી આધારિત શિક્ષણ વૈશ્વિક જ્ઞાન અને નવી કુશળતાઓમાં વધારે અ જોવા મળે છે.
હા એ તો સાચી એવી વાત છે કેમકે. આધુનિક જીવનશૈલી આ માનવ જીવનને બધુ સરળ અને ઝડપી બનાવ્યું છે.
હા. હા.
આજે ઈન્ટરનેટના કારણે દુનિયાની માહિતી આપણને આમ સેકન્ડોમાં મળી જતી તી હોય છે અને ઓનલાઈન શિક્ષણ છે, ડિજિટલ બેન્કિંગ છે છે આધુનિક સારવાર છે, ઝડપી વાહન વ્યવહાર છે અને નવી ટેક જી જીવનને ઘણી સુવિધાજનક બનાવી દીધી છે.
સાચી વાત છે, પહેલાના જમાનામાં તો, કોઈ આવી સુવિધા નથી, તો લોકોએ ઘણી મહેનત કરવી પડતી હતી. આજકાલ, એટલી મહેનત નથી કરવી પડતી, આપણે કોઈ પણ વસ્તુ માટે પહેલાંના જમાનામાં લોકો શા, પછી ને એવું બધું પણ ઘરે ઉગાડતા હતા. કયા, પછી બજારમાંથી જઈને લાવતા હતા આજકાલ તો લોકો, આપણે બહાર બજારમાં લેવા જવાનું પણ પસંદ નથી કરતા, હવે તો બ્લિન્કેટ, અને ઇન્સ્ટામાં એડ જેવી બધી, એપ આવી ગઈ છે તો બધા ઓનલાઈન જ શાકભાજી પણ મંગાવે છે.
હા, એ તો સાચી વાત છે. અને વિજ્ઞ માટે પણ આ આધુનિક ટેકનોલોજી ખુબ ઉપયોગી થઈ છે.
હા, સાચી વાત છે તો હવે વિદ્યાર્થીઓને પણ આધુનિક ટેકનોલોજીના લીધે, ઘણી બધી વાર પહેલાંના જમાનામાં તો વિદ્યાર્થીઓ, પુસ્તકાલયોમાં જઈને પુસ્તકો શોધવી પડતી હતી. હવે, આજકાલના વિદ્યાર્થીઓને એવું, ખાસ કરવું પડતું નથી એ લોકોને ફોનમાં જ ઘણી બધી પુસ્તકો, કો મળી જાય છે, ચેટ જીપીટી છે ને, પૂછી શકે છે એ લોકો એ લોકોને કોઈક પણ, પ્રશ્ન હોય,
હા, પણ એમ જોઈએ તો આધુનિક જીવનશૈલી, કેટલીક નકારાત્મક પણ અસરો થતી હોય છે. મોબાઈલ અને, સોશિયલ મીડિયાનો આમ વધુ પડતો ઉપયોગ પછી આ ફાસ્ટ ફૂડની આદત, શારીરિક, શ્રમમાં ઘટાડો પછી તણાવ એકલતા, અને પરિવાર સાથે આમ ઓછો સમય પસાર કરવો, એવી સમસ્યાઓ આમ વધી રહી છે. ઘણી વખત લોકો પાસે આમ પૈસા, તો હોય છે પરંતુ શાંતિ અને સમય નો ઘણો અભાવ થતો,
સાચી વાત છે, તમારી.
ને આધુનિક સમયમાં તો કેવું છે કે, મનોરંજન માટે હવે સોશિયલ મીડિયા, અને ઓ ટી ટી પ્લેટફોર્મ્સ અને મોબાઈલ ગેમ્સ અને, બથી વિડીયો ગેમ્સ આવી ગઈ છે પહેલાંના જમાનામાં કેવું હતું કે બધું, લોકો બધા જોડે રમતો રમતા વાર્તાઓ સાંભળતા પોતાના દાદા-દાદીઓ, પાસેથી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતા જેથી, લોકો એકબીજાને મળી શકે આનંદ માણી શકે.
હા, એ તો સાચી વાત છે.
હા.
અને આપણે છે કે જૂના જમાનાની કેટલી કામ, સારી બાબતોમાંથી શીખવું પણ જોઈએ. કે વડીલો, નો આદર કરવો, પરિવાર સાથે આમ સમય પસાર કરવો, સાદું અને પૌષ્ટિક ભોજન લેવું કુદરત સાથે જોડાયેલા રહે, અને નિયમિત જીવન જીવવું આ મૂલ્યો આજે પણ આપણેે એટલા જ મહત્વના છે.
સાચી વાત છે, આજે આ બધા મૂલ્યોની ખૂબ જ જરૂર છે. કારણ કે જે રીતે લોકો તણાવ અનુભવી રહ્યા છે. જે રીતે લોકો ઘરમાંથી ઓછું બહાર નીકળે છે જે લોકો એકલ રહી રહ્યા છે. લોકો માટે આવી બધી વસ્તુ ખૂબ જરૂરી છે. કે જેથી એમનો તણાવ ઓછો થઈ શકે અને એમનું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય, એ સારું રહી શકે.
હા એ તો સાચી વાત છે અને, આજે આમ સમય આધુનિક ટેકનોલોજી નો પણ આપણે આમ સમજદારીપૂર્વક ઉપ ઉપયોગ કરવો જોઈએ. ટેકનોલોજીને આમ જીવનનો માલિક નહીં પરંતુ સહાયક બનાવી જોઈએ. જો આપણે આધુનિક સુવિધાઓ સાથે જૂના સંસ્કારો અને મૂલ્યોને જાળવી રાખીશું, તો આપણું જીવન વધુ સંતુલિત અને સુખી બની શકે છે.
સાચી વાત છે. આજકાલના પણ બાળકો સમજતા નથી, સોશિયલ મીડિયાનો પણ બેફામ ઉપયોગ કરે છે. તો એ લોકોએ સમજવું જોઈએ કે એ આપણી સુવિધા માટે જ છે, પણ આપણે એનું કંઈ રીતે ઉપયોગ કરવો એ ખૂબ જાણવું જરૂરી છે કારણ કે ઘણીવાર લોકો સોશિયલ મીડિયા નો વધારે ઉપયોગના કારણે અમુક એવી અહ પરિસ્થિ તિમાં મુકાઈ જતા હોય છે કે જેમાંથી બહાર આવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે. અને વિદ્યાર્થી તરીકે આપણી આમ જવાબદારી છે કે આપણે આધુનિક જ્ઞાન અને ટેકનોલોજી તો અપનાવીએ
પણ સાથે-સાથે પોતાના જે સંસ્કાર, સંસ્કૃતિ અને પરિવારના જે મૂલ્યો ને પણ આપણે આમ ક્યારેય ભૂલીએ નહીં.
સાચી વાત છે. તો અને શાળાઓમાં અને કોલેજોમાં પણ એવું બાળકોને જ્ઞાન આપવું જોઈએ. કે પહેલાં કેવું હતું જ જમાનામાં અને અત્યારે કેવું છે, અને-અને જૂના જમાનામાંથી કંઈ કંઈક વસ્તુઓ એમણે હજુ પણ એમના જીવનમાં રાખવી જોઈએ, અપનાવી જોઈએ. અહ એ એમને શાળા અને કોલેજમાંથી શીખવવું જોઈએ.
હા. અને હું તો કહીશ કે આધુનિક જીવનશૈલી અને જૂના જમાનાની જીવનશૈલી એકબીજાના આમ વિરોધી નથી. સાચું સુખ બંનેની સારી બાબતોને અપનાવવામાં છે. ટેકનોલોજી સાથે સંસ્કાર પ્રગતિ સાથે માનવતા અને વિકાસ સા સાથે સંતુલન જાળવવું એ જ આમ સાચી જીવન અહ શૈલી છે.
તમારા હિસાબે તમને કંઈ વધારે સારી લાગે છે આધુનિક જીવનશૈલી કે પછી જૂના જમાનાની જીવનશૈલી?
મારા માટે તો જૂના જમાનાની જ શૈલી.
સાચી વાત છે. મારા માટે પણ એ જ વધું સારી છે. કે ત્યારે લોકો બધા જોડે રહેતા હતા મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા, જેનાથી લોકોમાં સાંસ્કૃતિક જાગૃતિ પણ એટલી હતી.
હા વાંધો નહીં, સારું-સારું ચલો.
હા. સારું-સારું, ચલો.
હા.
હા.